હેલો હું પણ મજામાં છું. હું પણ પજામમાં છું આ તમે કેમ છો?
હું મજામાં છું.
આજ ના અને આપણે ભવિષ્ય ક નોકરીયા પર બાત કરી શકી.
હા બે હજાર ત્રીસ સુધીમાં કોની સી વધુ ડિમાન્ડમાં રહે છે?
આર, એ આઈ, ડેટા અને હેલ્થકેરની નોકરી સબસે વધુ આવશે.
એ આઈથી તો નોકરી જતી રહે છે નઈ નોકરી કેવી રીતે આપશે?
એ આઈ ટૂલ છે દુશ્મન નહીં એઆઈ ટ્રેનર પ્રોમ પ્રોમ્પ્ટ એન્જિનિયર એથિક્સ ઓફિસર નહી નોકરી છે.
એન્જિનિયર મતલબ
ચેટ જીપીટી જામીનઈ ને સહી સવાલ પૂછવા ચાલવાલા કંપની જો બીસ લાખ પેકેજ આપે છે.
હા ડેટા સાયન્ટિસ્ટ નું ભવિષ્ય કેવું છે?
હર કંપનીના ડેટા જોઈએ દો હાજાર છવ્વીસ ને દો હજાર ત્રીસ સુધી, અ પેતીસ પસેન્ટો ગ્રોથની ઉમીર છે. એ જે સાયબર સિક્યોરિટીની નોકરી પોકર વધે છે કે સિક્યોરિટી એક્સપર્ટની માંગ પણ આવશે
શું નવા ઓશન આવે છે?
એ જે ટેલિમેડિસિન ડોક્ટર જેનેટિક કાઉન્સલર, મેન્ટલ હેલ્થ થેરેપિસ્ટ
હા ગ્રીન જોબ્સ મતલબ?
સોલર એન્જિનિયર ક્લાઇમેટ એના એનાલિસ્ટ વેસ્ટ મેનેજમેન્ટ એમ એક્સપર્ટ છે.
હા ઇસરો સ્પેસક્સ સેલેડ ડેટા એસ્ટ્રોલોજસ્ટ હેટી ફિલ્ડ મળલેે છે કે.
એકદમ સાચી વાત થઈ નઈ કન્ટેન્ટ ક્રિએટર ગેમ ડિઝઇનર વીઆર આર્ટિસ્ટની ડિમાન્ડ વચ્ચે મોટા વર્ષમાં નોકરી હોય એ જે એસ્ટેટ એજન્ટ અવતાર ડિઝઇનર મોટા વર્ષ ટીચર ટીચિંગ પ્રોફેશન ખત્મ થાય છે.
નહી એ આઈ ટીચરને રિપ્લેસ કરી. નહીં કરે પર્સનલ મેટર કોચની માંગ વધશે સરકારી નોકરી નું શું ભવિષ્ય??
સિક્યોર રહેશે પણ ડિજિટલ સ્કીિલ જોઈએ. ઇ ગવર્નન્સ ડેટા એનાલીસિસ
મેન્યુફેક્ચરિંગમાં રોબોટ આવી ગયામાં પણ રોબર્ટ મેનેસ મેન્ટેન્સ ન્જિનિયર થ્રીડી પ્રિમસ એક્સપર્ટ નહી નોકરી છે.
ફાઈનાન્સમાં શું બદલાશે
વિપ્રો એનાલીિ ફિનટેક પ્રોટેક્ટ મેનેજર એ આઈ ફાઈનાન્શિયલ એડવાઇઝર એગ્રિકલ્ચર માં ટેકનોલોજી
હા ડ્રોન પાયલટ સ્માાર્ટ ફાર્મિંગ કન્સલ્ટેન્ટ ફૂડ ટેક સાયન્ટિસ્ટ પર રિમોટ જોબ બચે કે
હા દો હાજાર ત્રીસ સુધી ચાલીસ પ્રતિશત જોબ ફુલી રિમોટ હોઈ શકે એ સ્કીલ કેવી રીતે ડેવલપ કરીએ.
કોડિંગ ડેટા કમ્યુનિકેશન ક્રિટિકલ થિંકિંગ ચાર સ્કીલ પક્કી કરે એ જે ડિગ્રી જરૂરી રહેશે એ જેિગ ડિગ્રી સ્કીલ પોર્ટફોલિયો ત્રણે ના કોમ્બો એઆઈ થી ડર લાગે છે જે એઆઈને અસિસ્ટન્ટ બનાવો જો એ એઆઈ યુઝ કરે તે એઆઈથી નોકરી નહીં ગુમાવશે.
હા સ સેફ કરિયર કોનો છે.
અ જેમાં ઇન્સાનની ટચ જોઈએ ડોક્ટર જે ટીચર કાઉન્સલર લીડર સ્ટાર્ટઅપમાં ભવિષ્ય છે.
એ આઈ પ્લસ એજ્યુકેશન ફિલાન્સિંગ ન સ્કોપ
હા અપવક ફાઈબર ગ્લોબલ ફ્લા ક્લાયન્ટ મહિના એક લાખ પણ એ છે બારવી લાખ વિ બારવી વાળા વિદ્યાર્થી અભી શું અ શું કરે
પહેલા રુચિ પહચાડો દુસરો સ્કલ શીખો ત્રીસરો ઇન્ટર્નશીપ કરો પેરેન્ટ્સ પુરાની નોકરી કહે છે.
એનાને ડાટા દેખાઓ લિંક ક્લિંકડન જોબ ટ્રેન્ડ બતાવો એ જે ભવિષ્યમાં સબસે જરૂરી ગુણ
હા શીખવાની ઈચ્છા અટેમ મો ઇમોશનલ ઇન્ટેલીિજન્સ ચલો આપને પ્લાન બનાવીએ હ છ મહિનામાં એક
હા સાચું થયું. છે મહિનામાં એક નઈ સ્કીલ એક પ્રોજેક્ટ એ જે ડર ઓછો લાગે છે એ જે આરા ભવિષ્ય અનિશ્ચિત છે. પર તૈયારીથી સપોસિબલ આપણે ફ્યુચર રેડી બનશું
હા જય મહેનત જય ભવિષ્ય એ આઈ ના કારણ હ એ આઈ ના કારણ પહોચી ન બેલેખતમે થશે
આ ડેટા એન્ટ્રી બેસિક કસ્ટમર સપોર્ટ રૂટીન અાઉન્ટિંગમાં અસર પડશે પણ તો એ લોકોનું કરવું જોઈએ કે એ આઈ ટુલ રિસ્કલિંગ અ શીખવું હ્યુમન સ્કીલ પર ફોકસ એમ્ફેથી ક્ર્રીએટીવિટી
હા બ્લોક ચેનમાં કર્યા છે કે
હા વેબ થ્રી ડેવલપર એનએફટી આર્ટિસ્ટ સ્માાર્ટ કોન્ટ્રક્ટર ઓડિટર ડિમાન્ડ આવશે એ જે ક્ કોમ્પ્યુટિંગમાં નોકરી. દો હજાર અઠ્ઠઇસ પચી ક્વન્ટમ રિસર્ચર ક્વન્ટ કોન્ટમ સિક્યોરિટી એક્સપર્ટની માંગ વચ્ચે
બાયો ટેકનોલોજી નું શું ભવિષ્ય.
હા જીન એડિટિંગ સાયન્ટિસ્ટ બાયો ઇફોર્મેટિક્સ પર્સનલ મેડિસિન સ્પેશિલિટી એ જે એજ્યુકેશન ટેકમાં સ્કોપ એ એ આઈ ટ્યુબ ડિઝાઇનર અ ટ્યુટર ડિઝઇનર વી આર ક્લાસરૂૂમ ક્રિએેટર ઈસ્કલા અસેસમેન્ટ એનાલિટિકલ ઓર ગેમિંગ ન્ડસ્ટ્રીમાં નોકરી
હા ગેમ ડેવલોપર એ સ્પોર્ટ કોચ ઈસિમર ગેમ ઈસ્ટિમ એક્સપર્ટ સોશિયલ મીડિયા થી કરિયર બન શકે
બિલકુલ બ્રંડ કન્ટેન્ટ ક્રિએટર સોશિલ મીડિયા મેનેજર ઇફ્લુએન્ઝર માર્કેટિંગ
સબજટ હમ. સેબટી જબસ નો મતલબ
કાર્બન ક્રેડિટ એનાલિસ્ટ ઈ એસ જી કન્સલ્ટેન્ટ સર્ક્યુલર ઇકોનોમી એક્સપર્ટ ઓ રોબોટિક્સમાં સ્કોપ એને છે. યુમનોયડ રોબોટ પ્રોગ્રામર ડ્રોન ડિલવરી મેનેજર. ઓ ન્ડસ્ટ્રયલ રોબોટ ટેક ટેકનીિશિયન લો ફિલ્ડમાં એઈ નો અસર.
હા અલીગઢ કન્સ્ટલ એઆઈ કોન્ટેક ટ્રબ્યુઅલ સાબર લોયર. રાઇટિંગ ખતમ થાય છે.
નહીં એઆઈ ડ્રાફ્ટ આપશે પણ ઇમોશનલ વાલી સ્ટોરી ઇન્સાનસે લખશે.
હા માર્કેટિંગ નું ભવિષ્ય
હા એઆઈ માર્કેટિંગ એનાલિટિકલ પર્સનલાઝેશન ઓર સસ્ટ્રીટ સ્ટ્રેટેજીિસ્ટ બ્રાન્ડ સ્ટોરી ટેલર એ જે હોસ્પિટલમાં નોકરી રહેશે.
હા એક્સપીરયન્સ ડિઝાઈનર કલ્ચર ટૂલ ગાઈડ વેલનેસ કોચ મેન્યુફેક્ચરિંગમાં નઈ સ્કીલ છે કે
હા આઈ ઓટી ટેક્નીિશિયન સપ્લાય ચેઇન ડેટા એનાલિસ્ટ સ્માર્્ટ ફેક્ટ્રી મેનેજર સરકારી સેક્ટરમાં અંદ નોકરી શું થયું.
હા ડિજિટલ ગવે. ગવર્નન્સ ઓફિસર સ્માર્ટ સિટી પ્લાનર સાયબર પોલીસ રૂરલ એરિયા માં નોકરી છે.
એ જે સાચી વાત થઈ એગ્રોટેક્ સપોર્ટ ટેલી હેલ્થ કોર્ડિનેટર રૂરલ ફિટનેસ એજન્ટ એ જે મહિલા માટે બેસ્ટ ફ્યુચર જોબ રિમોટ વર્ક વાલી. કન્ટેન્ટ કન્સલ્ટિંગ ટીચિંગ ડિઝાઇન અને હેલ્થ એને સિનિયર સિટીિઝન માટે નોકરી.
હા બેટર કલન્ટ પાર કો મેન્ટલ હેલ્થ સાથી. મી કરયર ટ્રેન્ડ કેવો છે હા. દ તન ઇનકમ સોર્સ રાખશે જબસ ફિલાન્સ પ્લસ. બિઝનેસ ગેંગ ઇકોનોમી ન ભવિષ્ય છે કે.
બચ્ચે પ્રોજેક્ટ બેસ્ટકામ ઉબર ઝોમેટોથી લઈને પ્રોફેશનલ ગીગ.
હા એ સ્કીલ શીખવા માટે સબસે સારું પ્લેટફોર્મ શું છે.
કોર્શા ઉડેમી સ્વયં ગૂગલ કરિયર સર્ટિફિકેટ ઓર સર્ટિફિકેટ નું વેલ્યુ રહેશે.
હા પણ પ્રોજેક્ટ પ્લસ પોર્ટફોલિયો સાથે ખાલી સર્ટિફિકેટ નહી. ઇન્ટરવ્યુ દો હજાર ત્રીસ માં કેવો હશે.
ઈઆઈ અસેસમેન્ટ હ્યુમન રાઉન્ડ પ્રોબ્લમ સોલ્વિંગ ટેસ્ટ વધ્યું એ જે સેલરી ટ્રેન્ડ કેવું રહીશે.
હા ટેક પ્લસ હેલ્થ પ્લસ એ આઈ સ્કીલ વારી નોકરીમાં. પંદર થી વીસ લાખ સ્ટાર્ટ કરીને સબસે વધુ ગ્રોથ વાળો સેક્ટર પતા હે કોન સો હે એ આઈ. રિવ્યુલેબલ એનર્જી મેટલ હેલ્થ સાઈબર સિક્લ તીસ સ્પેશ જો કોચિંગ ના આવડે તો. નો કોટોલ ડિઝાઇન. ડિઝાઇન સેલ્સ પ્રોડક્ટ મેનેજમેન્ટ કન્ટેન્ટ બધા ઓપ્શન છે. ચાલો ભેણ આપા પાછા વાત કરો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.